બોલો. તો શું કેતા હતા તમે પાણી પછી બારી માંથી જ આપે છે એવું?
હાલો, હા, હા, હા, સંભળાય છે ને?
હા.
હા, હા, હા, પછી બારી માંથી જ પાણી આપવાનું, હ બારી ખોલી અને પછી બધા એ કુંડામાં પાણી દેવાનું અને એવું બધું કરવાનું.
તો કયા ફ્લોર પર એમનું ઘર છે?
એનું બીજા બીજા ફ્લોર ઉપર જ છે.
અચ્છા તે સારું છે એટલે નીચે ની જવું પડે એમ.
હા, હા, હા, ના, નીચે નહી જવું પડે એટલે ત્યાંથી જ પાણીને એવું બધું આપી દે છ અને બાકી અંદરને ઘરમાં પણ એટલા બધા રાખ રાખ્યા છે મની પ્લાન્ટને કેટલું બધું છે, હ, હ એટલે એને હસબન્ડ વાઈફ બેઈ ને એવો શોખ છે એમ બધા જાડવા અને ઘરમાં રાખવાનો ને એવો
હા મે અમારી પાસે એટલા બધા છે બધા મરી ગયા.
અત્યારે ગરમી છે ને એટલે એ સી માં રાખ ખો તો જ રે બાકી તો ન રે ને બાર હોય ઈ પણ તડકો એવો પડે ને કે પૂરું થઈ જાય કઈ રી નહી તો.
હા એજ ને, એજ ને.
હા, હા એટલે થોડુંક અહી વધારે આપડે ધ્યાન રાખવું પડે. કેમ કે એટલી માટીને આપડે ઓલી ના હોય ને એમ કે એમાં ખાતર ને બહુ નાખવું પડે બધું.
હા એ જ ને મેં પેલા બહુ કરતી પણ મેં થાકી ગઇ હવે. પછી વાત થાય ઈ.
પછી એ તો શું કરે વિટામિન ની કઈ ગોળી નાખે એમાં, આમાં. બધા પ્લાન્ટ ની અંદર હા. એ પણ અહિયાં મળે છે અને નર્સરીનું ને એવું બધું આમ બહુ બધું જ્ઞાન એમ તો એ બધું કરે વ્યવસ્થિત રીતે
હા.
પણ આમ થાય એ સરસ હા.
હા એટલે બાલે જ હશે ને કર્યું પણ હશે એટલે પહેલા તો એમને એટલી ખબર હશે એમ.
હા, હા, હા, હા પેલાથી જ. કરે છે એ ને વધારે ખબર છે એને હું એક બે વાર મને કીધું કે આ રીતે કરો પણ હું કરવા જાઉં પણ મારાથી એટલું નથ થાતું કેમ કે બરાબર જે સરખા પોર્શનમાં બેય હોવું જોઈએ એ નથ થાતું માર થી માટી ને ખા તાર ને વ્યવસ્થિત રીતે ને પા જો મારે એટલું સનલાઈટ આવે પણ આમ આમ ડાયરેક્ટ સનલાઈટ નથ આવતી. ઘરમાં એટલે એને લીધે એ થોડુંક ફેર પડે ને.
બરાબર, બરાબર.
હા ને એ લોકોને શું છે ડાયરેક્ટ જ આવે છે સનલાઈટ. એટલે ઈ પણ ક્યારેક જોઈએ એમ કે પ્લાન્ટમાં બધામાં, હા.
હા, હા, હા. બરાબર છે કોઈને શોખ હોય છે તો પછી કરે છે મન તો કઈ શોખ નથી. હા એજને, એજને. પણ એમનો છોકરો છે તે નાનો નાનો છે ને ને મોટો તો ટ્યુશન પર જાય છે. એટલે પછી કાઢી જ દેતા હશે ટાઈમ
હા હા હા કાઢી લે છે વાંધો નથી આવતો પછી એને શોખ છે એટલે એ બધું ભેગું છે હ
હા એજ એજ
હા એટલે
બીજું બધું ત્યાં કેવું છે સારું છે તેવું જ છે.
હા હા બસ બાકી તો જે છે એવું જ છે બધુ
એટલે સ્કૂલ તો હવે બંધ જ હશે ને એમ તો
ના હા એટલે આજ કાલ થી ચાલુ થવાનું છે બધાની હા હા હા પણ અંદર એમ કે બધું રીનોવેશન નું ને બધું કામ ચાલતું હોય. હા હા અને ટીચરો ને ચાલુ થઈ ગયું છે કેમ કે એને થોડુંક બધું અગાઉથી થોડુંક બધું કરવું પડે ને રજિસ્ટર ને એવું બધું બનાવવું પડે ને એટલે ટીચરોને ચાલુ થઈ ગયું છે કામ થોડાક દી પેલા છે.
અચ્છા એ
હા હા કે વચ્ચે તો કોઈ હતું નહીિ ને તો આખો એરિયો ખાલી હતો એમ થાય કોઈ છે જ નહી અહંયા પણ હવે ધીરે ધીરે બધા આવે છે એટલે વાંધો નથી.
હા એજ ને એજ ને બધાનું હવે વેકેશન પતી ગયું હવે આવાનુ નાને બધા
હા એજ એજ ને તો હા હા તો પછી પાછ એમ બી એક મારી બેનપ છે એ લોકો આવ્યા છે, તો એને છોકરી ને બારમું પતી ગયયો હવે ઓનલાઈન કરશે
અચ્છા કોલેજ
હા કોલેજ ઓનલાઈન કરશે ઇન્ડિયા. બાજુ ને એને મોક લીધી પણ ના એને ગયમ નહી ગય હોસ્ટેલ ને બધુ અહીિયાંયા જેવું ફેસિલિટી નથી કેયા નહી એક્ઝામ હવે તો ઓનલાઈન જ થઈ જાય છે અમેથી મનેમાં બધે એવી જ રીતે છે.
શું વાત કરો પછી એનું પછી કાઉન્ટ થાય એટલે એમ
હા એ લોકો કે છે કે કાઉન્ટ થાય છે કે ડિગ્રી પ્રોબ્લેમ નથી આવતો એટલે એક મારા ફ્રેન્ડની છોકરી છે ને બીસી એ કરે છે. તો ઈ પણ ઘરે બેસી ને હા હા હા બધું ઓનલાઈન જ કરવાનુ એક્ઝામ અમાં આપવાની અને અંયા બે ઘરે બેસીને કરવાનુ
હા હા બરાબર તો બાકી તો બધા એમ કરે છે એટલે મોકલે છે બધા ઈન્ડિયા કા તો કશે પણ એમ કેનેડા બધું બધી જગ્યાએ તો મોકલી છે ટ્વેલ્થ પછી
હા હા હા હા બધી જગ્યાએ મોકલે છે પણ અમુક છોકરીઓને એમ કે ન અ ફાવતું હોય. બઉુ ફેસેલિટી મને એરિયા હોય તો પછી ઘ ન ગમતું હોય કે ઘરે જ ગમે તો પછી આવતા ર પાછા એ લોકો ગયા. એડમિશન નું બધું કરવા પણ ન મેળ્યો તો
અચ્છા બરાબર આ કઈ ન પહેલી વાર સાંભળ્યું મેં.
હા, ના-ના. અમારે કેટલા બધા, મારે તો બે, ત્રણ જ ત્રણ-ચાર ફ્રેન્ડ એવા છે, કે બધાન છોકરાવ ઓનલાઈન એ અહિયાં થી કરે છે.
અચ્છા. પેલું માસ્ટર્સ કરે તે ઈ જ ખબર, પણ આપ
હા.
બેચલર કામ થાય, એટલે સ્ટડી સિવાય બીજું પણ માણસ કરી શકે ઘરે. બીજું કે ઈ જોબ કંઈ કરવાનું હોય તો સાથે જ
થઈ શક. હા, હા. એટલે એ લોકો પછી અહિયાથી એ બેસીને જેને જી ટાઈમ આપે ને ઈ ટાઈમમાં ઓનલાઈન જ અહ બધું વર્કને કરવાનું. એ ઓનલાઈન જ બધું ગાઈડન્સ ને ટીચર બધા આપે છે, હા.
હા. મેં એવું સાંભળ્યું છે કે ઓનલાઈન સ્કૂલ પણ છે હવે આજકલ?
હા, હા, હા, છે-છે-છે. ઘણી છે હા. હા સ સ્કૂલ પણ છે અને કોલેજ પણ છે. હા.
હા. તો પછી સ્કૂલ એટલે સ્કૂલ કેમ ઓનલાઈન કરતા હશે મેં એમ વિચારું છું.
હા પણ એ લોકોન પછી આવી રીતે આપણે કોરોનામાં કેવી રીતે હતું કે ત્યારે બધા ઓનલાઈન ઘરે બેસીને કરતા
હા તો બે વરસથી કેવી રીતે કાયઢાને આપણનેઈ ખબર જ ને.
એટલે એવું છે. એટલે અમુક ને શું છે કે એવી જોબ હોય કે આજુબાજુ સ્કૂલ કંઈ પણ ન હોય એવી એવું બની શકે, તો એવા માણસો કરી શકે એમ હા.
ના આજુબાજુ ના હોય એવું પોસિબલ નથી. પણ લોકો છેને કંઈ નવું ટ્રાય કરે છે. કે અમ્મ એવું કંઈ મેં સાંભળ્યું હતું. એટલે સ્કૂલમાં છેને જે બધા બીજા બધા જે લફડા હોય તે ટીચર્સ બૂલી કરે, કાં તો સ્ટુડન્ટ્સ બૂલી કરે, તે નહીં. ને પછી ઘણી બધી ને સેફ નથી ને એવું બધું વિચારીને લોકો કંઈ નવું ટ્રાય કરે છે, મને એવું લાગે છે. કેમ કે મેં વચ્ચે કંઈ જોયું હતું. કે અત્યારે બીજા એટલે પ નવા જે નવા જે પેરેન્ટ છે તે પણ અહ સેફ્ટીના લીધે જરાક એમ શ્યોર નથી કે આપણા છોકરાઓ સ્કૂલમાં એટલે સેફ છે કે નહીં, એ એ બધા કારણોસર ચાલુ થયા છે ઓનલાઈન ક્લાસ. મને એવું લાગતું છે. પણ સ્કૂલ તો યાર ઓફલાઈન જ ચ સારું ને, એટલે સ્કૂલ જઈને ભણે, શીખે, બીજા બધા છોકરાઓ સાથ થે મળે છે. કેવી રીતે એમ કરે છે, કેવી રીતે બધું અહ એટલે ટીમ બનાવીને બધું કરવાનું, આ તે. તે તો ઘરે બેસીને તો ન થાય. તે તો સ્કૂલમાં જઈને જ થાય ને.
હા, હા એ તો છે જ, છે જ. અને હોસ્ટેલઈ માં એ છોકરાઓ રહ્યે તો પણ એને ઘણું બધું શીખવા મળે ને, કે બહારની પરિસ્થિતિ કેવી છે, રહેવું કંઈ રીતે, બધાઈ હારે બિહેવિયર કેવો કરવું, તો બધું ઘણું બધું જાણવા મળે.
હા ઘણું શીખ ખી જાય છે.
શીખી જાય છે છોકરાવ, હા, હા એતો એતો છે. એજ તો. એટલે હું પણ હોસ્ટેલમાં રહીને એક વર્ષ મને એવું લાગે કે હોસ્ટેલમાં એક વર્ષ રયે ને આપણને ઘણું શીખવા મળે તો અને છોકરાઓને બોલવા માટેનો હા, મારે એક વર્ષનો છે એક વર્ષનો બેટો છે.
અચ્છા એક જ વરસ કેમ એક જ વરસ?
ત્યારે એક વરષ જ હતું હા બી એ ડનું એક જ વર્ષ તો એટલે મેં એક વરસ અહ જ કોલેજ કરીને ત્યારે બીએડ નું એક વરસ ત્યારે હોસ્ટેલમાં હતી હા. એટલે આપડે ત્યારે આમ ખબર પડે કે છોકરીઓ કેટલી હોશિયાર હોય કેટલી ટેલેન્ટેડ હોય. અને કઈ રીતે એ બધા એનું કામ કરતા હોયને આપણને ઘણું શીખવા મળે.
હા હા બરાબર બરાબર.
ને પેલા હું કે મને કઈ વાત કરતાને કઈ મને બહુ ગમે આવડતું જ નહી કોઈ રારે એને એમ બહુ આમટ અચકાતી ને એમ કોઈ જલ્દી થી આ મેચ ન થાય ને એ બધું ઘણો ફેર પડી ગયો.
અચ્છા હા એવું છે?
હા હા કેમ કે અમુક છોકરા અમુક છે ને પણ જલ્દી મેચ થઈ જાય વાતો માને બોહ કરવાવામાં નો હોશિયાર હોય પેલાથી જમું ને હું પેલા થી બોસ ઘર માં હતી આમ બહુ બોલવાનું નોચું હતું પછી આ બધું ચેનજ મારામાં હોસ્ટેલ માં રહી પછ
હા, તો સારું કેવાય ને. સારું કેવાય એટલે તમને તો ફાયદો થયો ને?
હા હા ફાયદો ને સ્ટેજ ફિયર આપડો દૂર થઈ જાય કે ગમે એટલા માણસોની વચ્ચે કોઈ આપડે બોલવાનું કે ને તો જયારે એમ અંદર થી આપડે બીક ના લાગે.
હા બરાબર તો ને તમે કોલેજમાં પણ ભણાવતા ને?
હા હા હા હા એમાંય હું ભણાવતી એટલે હાચે ને આપડે ત્યાં જઈને કરેલું હોય ને તો આપણને પછી જોબ કરવા માં એટલું પ્રોબ્લેમ ના થાય હા.
હા હા.
એટલે એક્સપિરિયન્સ બધે કરવો જરૂરી છે, અહ.
હા. મને એજ નથી ખબર મારા છોકરાઓ શું કરશે મોટા થઈને.
કે ના ના ના. પણ આપ આપડે ચિંતા કર્યું ને તોય આપડી ચિંતા કઈ કામ ના થવાની એ બધું સારું જ થાશે.
ના કોઈ કોઈ વાર તો મારા અગયાર વર્ષ નો છોકરી છે કોઈ કોઈ વાર તો શાક હું મારે ખવડાવવું પડે છે. તો મેં એજ વિચારું છે કરશે શું ટ્વેલ્થ પછી?
હા શીખી જશે એ તો બધું માથે પડે ને એટલે એ શીખી જાય બધું હા હા હા.
જે પડશે ને તો શીખી જશે.
શીખી જાય શીખી જાય એ તો છે જ હા હા હા માથે પડે ને મને ને હું પણ બહુ જ હતી જમવામાં મને જે આમ એકદમ પાણી વાળું ને એવું શાક ના ભાવેને વ્યવસ્થિત જોએ પણ હોસ્ટેલમાં જે હતું ને બધું જમતી હું એટલે હવે કોઈ ગમે એવું આપે ને થઈ ગે ફેર ગુ પડે. કે પેલી મને તો જમ તો આવડે છે તમે જે આપો એ
હા, એજ ને અમારો છોકરો પણ છે ને બહુ બધી શાકમાં આમ કેપ્સિકમ કાઢશે પછી મટર કાઢશે બધું આવું બધું કાઢી કાઢીને ખાય ને મને એટલો ગુસ્સો આવેને ગુસો
હા એ ચેચેને એ તો એલ બહાર મોકલે ઘણું ફેર પડી જાય છોકરાઓમા
હા મારા હસબન્ડ એજ કે એને તો જાણી જોઈને જ મોક મોકલશું આપણે હોસ્ટેલમાં તો બધું શીખીને આવશે.
હા હા હા ના અત્યારે સારી સારી હોસ્ટેલય છે. એવું નથી કે આપડણે એક બે વાત સાંભળીને આખો ડિસિઝન લઈ લઈએ. ઘણી સારી હોસ્ટેલ છે. કે બધા ભણેે જ છે હ અમુક કેસમાં એવું થાય કે છોકરાઓ. સંગત ખરાબ હોય ને એને લીધે થોડાક વયા જાય બહાર અને થોડુંક મા બાપ ની છૂટ વધારે હોય ને એનો છોકરા વાળા મિસયુઝ વધારે કરે હા હા હા એજ ને એટલે આપડે વાંધો ન હા હા હા ના થોડુંક તો રહેવું પડે થોડુંક રહેેવું પડે સ્ટ્રીક અ હા હા
હમ તો તમે અત્યારે ફ્રી હો તો પાછી કરું હું તમને
હા હા હાલૂ એક કોલ કરી લે પછી. ઓકે એક મને કર અત્યારે તું હા હા એક કર હા ઓ ઓકે હા